એ મારા ઓસેધમ
હેલો મારો અવાજ આવે છે?
હા તમારો અવાજ આવી રહ્યો છે.
હા કેમ છે ભાઈ શું કરી રહ્યા છે ઘરે બધાં?
હું મજામાં છું. ઘરે બધા મજામાં છે. તમે કેમ છો? તમારા ઘરે બધા મજામાં છે.
હા હાલમાં એકદમ મજામાં છે. અને હાલમાં તો અમારી ઘરે પરિસ્થિતિ થોડી નબળી હતી તો અમે બેંકમાં ગયા હતા. અને જે એક લોન ના કાગડીયા કરવાના હતા અને ઘણું બધું કરાવાનું હતું. તમારે કેમ છે ઘરે તમારે?
ઘરે અમારે બધું પણ સારું જ છે. પણ અમારે બી હવે ન તમે લોન કેવી રીતે લીધી અને કેવી રીતે બધું કર્યું હતું
અરે અમને પેલા પેલા ખબર નહીં હતી કે લોન શું છે. પરંતુ અમારે ત્યાં અમને જે ન્યૂઝ અમે જે ફોન યુઝ કરીએ છીએ તેમાં અને અમે આપણે ટીવી માં પણ એડવર્ટાઈઝમેન્ટ જોઈએ છે કે અમે જો ઘરે કોઈની પરિસ્થિતિ બગડે તો એ લોકો લોન લઈ શકે છે. અને લોન લેવા માટે તો આપણે ઘણી બધી મિલકત ઉપર લોન લઈ શકીએ છીએ. આપણે મિલકટો ગીરવી મૂકવી પડે છે. અને આપણે સરકાર દ્વારા એટલે બેંક દ્વારા આપને લોન પણ મળી શકે છે. એ રીતે અમે લોન લીધી હતી તમારે શું છે તમે કોઈ વાર લોન લીધી છે?
અમે તો કોઈ દિવસ લોન નથી લીધી. હમણાં પરિસ્થિતિ સારી છે પણ હવે એક વખત બેંકની મુલાકાત થઈ હતી. ત્યારે હું મારા દીકરાનો એટીએમ કાર્ડ કરાવવા માટે ગયો હતો તેના માટે ફોર્મ ભરેલું પછી તેનો એટીએમ નવો કઢાવેલો અને ઘણી બધી માથામથ કરવા પડલી કારણ કે બેંકમાં સરખી રીતે બધા વાત વાત નહી કરતા હતા ને અમ બધાં કાગળિયા સરખી રીતે રાખતા ન હતા. અને ફોર્મ માંગ્યું ત્યારે ફોર્મના માટે પણ અલગ અલગ બહાના કાઢે કે આ કાઉન્ટર પર લેવ પેલા કાઉન્ટર લઈ એટલે બહુ ભાગાદોડ કરવા પછી છેવટે શાંતિથી ફોર્મ ભરીને આપ્યો. પહી અમારું એટીએમ કાર્ડ નીકળ્યું તે બી એકાદ મહિના પછી આવ્યું એટલે ત્યારે તો અમેં ખુબ જ ખરાબ અનુભવ હતો. તમારા બેંક સાથે આવો કોઈ અનુભવ છે? કે
હા વાત તમારી બરાબર છે. પરંતુ અમારે બી તમે કીધું તેમ લાઈનમાં અમે પણ પહેલા ઉભીર્યા તા. પછી તો અમારે ત્યાં ઓળખીતા નીકરી આવ્યા હતા. એટલે અમારા ઓળખીતા જે હતા તે જ સાહેબ હતા. એટલે અમને અમે એમને જણાવ્યું અને એમને અમને માર્ગદર્શન આપ્યું કે તમારે લોન લેવા માટે તો પહેલા તમારે એક ઘરના કાગડિયા એટલે કે અત્યારે અમે ઘર પર લોન લેવા માંગ હતા. એટલે ઘરના કાગડિયા એને એવું બતાવવા પડશે એણે કીધું. પરંતુ પછી અમારું મન બદલાયુ અને અમે જે અમારા પર ગાડી હતી જે ફોર વ્લર હતી તેના પર અમે લોન લીધી. અને અમે જરૂરી કાગડિયા ગીરવી મૂકયુ અને એને જણાવ્યું કે અમને આટલી લોન જોઈએ છે તો એમને લોન પાસ કરી અને એની લોન પર અમને મહિને છ ટકા જેટલું વ્યાજ આપવાનું હોય છે. અમને વ્યાજ દરરોજ દર વખતે દર મહિને ભરી દઈએ છીએ. અને જો એમને ગાઈડલાઈન એવી પણ હતી કે જો તમે આમ એક મહિનોમાં કે બે મહિનામાં લોન નહી જે ડર હોય છે તેમાં થોડા ઘણા વધારે પૈસા ચૂકવવા પડશે અને અમને એ વધારેમાં એ પણ જણાવ્યું હતું કે એટીમ કાર્ડ એ ખુબ જ સારી બાબત છે જો એટીમ કાર્ડ અમે એમને જણાવ્યું એમ માર્ગદર્શન આપ્યું ત્યારબદ અમે એટીએમ કાર્ડ બનાવ્યો હતો અને એનાથી પૈસાની જબરદસ્ત સારી રીતે થઈ શકે પેલા શું હતું અમે બેંકમાં લાઈનમાં ઉભા રહેતા હતા પૈસા ઉપડવા માટે અને ત્યારે અમને માર્ગદર્શનનો અભાવ હતો એટલે અમે લાઈનમાં ઉભા રહતા હતા અને ઘણા બધા સિક્કા કરવા પડતા હતા અને ખુબ જ ત્રાસ હતો અને પૈસા માટે પણ જરા જરા ત્યાં અવર જવર કરવું પડતું હતું અને પૈસા પણ વહેલે મળી રહેતા નથી અને અને ત્યારબાદ જયારે એટીએમની સુવિધા આવી તો અમેટીએમ નો ઉપયોગ કર્યો અને હાલમાં તો અમે સારી રીતે પૈસા ઉપડી શકી ઉપડી શકી શું તમે પણ એટીએમ નો ઉપયોગ કરો છો
હા હું પણ એટીએમનોો ઉપયોગ કરું છું કારણ કે એટીએમ એ ખુબ જ સારી સેવા છે અને આપડે કોઈ પણ જગ્યાએ હોય અને ત્યા જો એટીએમ મશીન હોય તો તેમાંથી આપડો એટીએમ કાર્ડ લ પિન લખી પૈસા તરત જ ઉપાડી શકાય છે અને કોઈને ચુકવણી કરવાની કરી શકાય છે એટલે આ સુવિધા ખુબ જ સારી છે અને તેનો ઉપયોગ હું
હા તમારી વાત એકદમ બરાબર છે તમે જણાવ્યુંત તેમ અમે પણ પહેલા તો એટીએમ પ ખુબ જ દરી ગયા હતા પરંતુ પછી અમનારો અનુભવ બોલ્યો અને અમે એ ઉપયોગ કર્યો અને ઘણા સારી રીતે અમે પૈસા ન પણ કરી શકી એટીએમમાં આપણે કોઈ પણ સમસ્યા હોય તો બેંકમાં જઈને જ્યારે પૈસા ઉપડી જાયને આપડે પૈસા નહી આવીએ અને ખાતા માંથી કટ થઈ જાય અને એવી ઘણી બધી સમસ્યાઓનો જો થાય તો આપડે બેંકમાં જઈને એનો હલ કરી શકીએ થોડા ધણા ફોર્મ ભરવા એને આપણે તેની પર થી આ પ્રોબ્લેમ હોય સોલ્વ કરી શકીએ શુ તમારી સાથે આવી પ્રોબ્લેમ થયે છે
આવી કોઈ ખાસ પ્રોબ્લેમ તો મને જણાય નથી મારે પણ એક વખત એટી એમ બંધ થઇ ગયે હતો ત અમે જણાવ્યા પ્રમાણે હું પણ બેંક પર જઈને મારે એટી એમ કાર્ડ પેલા બ્લોક કરાવ્યો તેના પછી નવા એટીએમ કાર્ડમાં અરજી આપી અને પછી ધ પ્રકારની ત એમ કાર લીધી સોના ચાલુ થયું છે તેના પર ઓછા અને વધારે એવા પૈસા મળી શકે જેનાથી આપણે તેમના પાસે ગોલ્ડ ગીર રાખીને પૈસા લઈ શકીએ અને જ્યાંરે આપડા પૈસા આવી જાય ત્યારે છોડાવીને પાછો આપડો ગોલ્ડસ લઈ શકીએ. ગોલ્ડ એ ખુબ જ સારી એ બાબત છે જેનાથી આપણે અ ઘણી સારી સુવિધા આપી છે અને બેંકને હું ખૂબ ખુબ આભાર માંગુ છું. બીજ તમે કોઈ સુવિધા બેંક પાસેથી લીધી હોય તો જણાવો.
હા એટલે તો અમે જણાવ્યું તો વાત બરાબર છે. એટીએમ કાર્ડ એ ખુબ જ સારી વાત વાત છે. પરંતુ એટીએમ કાર્ડ સિવાય પણ એક બીજો કાર્ડ છે જેના વિશે મેં તમને થોડું ઘણું જણાવી શકું છું જે મારો અનુભવ છે પર્સનલી મને પણ આ જે અધિકારીઓ હતા તેના દ્વારા પણ બતાવવામાં ના આવ્યું હતું કારણ કે ત્યારે એ એ સ્કીમ ચાલતી નહી હતી ત્યારબાદ જયારે એ સ્કીમ ચાલુ રહી ત્યારે મને એના વિશે જાણવા મળ્યું અને એ મે ફોન દ્વારા જાણવા મળ્યું કે એને મને ત્યારે ખબર પડી કે ક્રેડિટ કાર્ડ ક નામનું કોઈ પણ વસ્તુ આવે છે તેમાં શું છે એ બેંક દ્વારા એક કાર્ડ આપવામાં આવે છે. તેનાથી આપણે તાત્કાલિક પૈસાની ચૂકવણી કરી શકીએ છીએ એટલે કે ચૂકવણી કરીને ખરીદી કરી શકીએ પછી આપણે નિશ્ચિતગ સમયગાળામાં એનું બિલ ચૂકવવાનું હોય છે જો આપણા દરેકે ખાતામાં પૈસા નહીં હોય પર તો પણ આપણે અમુક જેટલી એની ક્રેડિટ કાર્ડની લિમિટ હોય તેટલામાં પૈસા ઉપાડી શક કે જ અને જયારે એનો સમય પૂર્ણ થવાનો હોય ત્યારે આપડે એને વ્યાજ સહિત થોડો ઘણા પૈસા ઉપર વ્યાજ આપવું પડે છે પણ એ વ્યાજ તો ટદન ઓછું જ હોય છે. અને આપડે સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ. શું તમે ક્રેડિટ કાર્ડ વિશ ઉપયોગ કર્યો છે?
ના હું તો ક્રેડિટ કાર્ડ કદી ઉપયોગ નહી કર્યો હતો આની વિશે તો મને કઈ બાબત ખબર પણ નહી હતી આજે તમે જણાવ્યું પછી મે હું તરત જ આવડે એકાદ દિવસમાં બેંકમાં જઈશ અને પોતાના ક્રેડિટ કાર્ડ નાખીશ કારણ કે કોઈ વખત આપની ઈમરજન્સીમાં વધારે પૈસા જોઈતા હોઈ ત્યારે આ ક્રેડિટ કાર્ડ દ્વારા તે પૈસા આપણે ઉપાડી શકીએ અને પછીથી એનું વ્યાજ ચૂકવીને તે પૈસા પણ પાછા નાખી શકીએ કારણ કે આપણને ઘટના કોઈ વખતે કોઈ બી પરિસ્થિતિ આવી શકે છે એટલે ઈમરજન્ પછીમાં જેટલી વસ્તુ આપણા પાસે હોય તેટલી રાખવું ઘણી સારી બાબત છે. અને તમે આ બાબત જાણાવ તેનો પણ ખુબ ખુબ આભાર અને હું તરત જ નવો ક્રેડિટ કાર્ડ કઢવા માગુ છું ક્રેડિટ કાર્ડ ની સાથે સાથે હું મારા પુરા પરિવાર ને પણ એ એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ કાઢાવવાની સલાહ આપીશ કારણ કે પરિસ્થિતિ ખરાબ હોય અને ગમે ત્યારે ગ ગમે ત્યારે પ પૈસાની જરૂર પડે ત્યારે એટીએમ કાર્ડ દ્વારા અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા વધારે પૈસા જોઈતા હોય ત્યારે વ્યાજ ચૂકવીને પણ ખરા પણ પૈસા મળી જાય છે અને બીજા કોઈ પર પૈસા માંગવું પડતું નથી કારણ કે આજુબાજુના લોકો પાસે પૈસા માંગીને રહેવું એ સારી બાબત નથી અને લોકો આપણને ઘણું ઘણું દુખિયા કરે છે પણ આપણે બેંક પાસે લઈએ તો આપણે પોતા પર રાખીને પોતાને મિલકત અથવા પોતાની વસ્તુ રાખીને જો આ પૈસા લઈએ તો ત્યાં સારી બાબત કારણ કેમકે બીજા પરથી પૈસા લેવાનું એ આપને ખુદઘસ લાગે છે અને ઘ ઘણી બધી પરિસ્થિતિ જાણે છે આવ આના વિશે તમારે શું કેવું છે?
હા તમારી વાત એકદમ સાચી છે બીજા પરથી પૈસા માંગવું એ તો ખુબ જ હજીબ મને અને ગંભીર બાબત છે બીજા પરથી પૈસા માંગવાનું એના કરતા આપણે બેંકમાંથી લોન લઈએ તે ખુબ જ સારી બાબત છે અને પેલુ મેં તમને એમ જણાવ્યું ક્રેડિટ કાર્ડ વિશે જે આપડા અકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ ઉપાડી શકીએ તો પણ ઉપાડી શકી છીએ. તેવી જ રીતે તમને ડેબિટ કાર્ડ વિશે પણ જણવા માંગુ છું. જે ડેબિટ કાર્ડ એ શું બેંક દ્વારા આપવામાં આવે છે તેના તેના દ્વારા આપણે જે અકાઉન્ટ ના પૈસા હોય તેટલા ઉપાડી શકીએ છીએ અને ડેબિટ કાર્ડના પૈસા પડવા માટે એટીએમ કાર્ડનો ઉપયોગ કરવો પડે છે. તે માટે આપને સુરક્ષિત માટે પિન પણ આપવામાં આવે છે અને આપડે દરેકે ક્રેડિટ કાર્ડ ક્યારે ખોવાઈ ગયો કે પડી ગયો બીજા કોઈ આપડો કડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ મશીન માં નાખીને પૈસા ઉપાડી શકતો નથી કારણ કે એમની પાસે પિન હોતું નથી અને જે પિન હોય છે તે આપણા આપને જે આપડે ઈછીએ બીજા કોઈને બ કહી શકીએ છીએ પણ એવું કર કરવું જોઈએ નહી તમારે શું ટમે ડબિટ કાર્ડ નો યુઝ કર્યો છે?
હા હું ડેબિટ કાર્ડ યુઝ કરું છું અને મારા પુરા પરિવાર ને પણ તેને યુઝ કરવાનું કહું છું જેથી કરીને ઈમરજન્સીમાં જણાવ્યા પ્રમાણે પૈસા મળી શકે. અને આ સેવા ખુબ જ સારી છે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડની બીજી રીતે બેંક એવી ઘણી સારી સેવા આપી રહી અને હું સાથે સાથે જોબ પર કરું છું અને જોબ ના પૈસા પણ મારા બેંકમાં જ અ ઝીરો બેલેન્સ ખાતામાં રખાય છે એટલે કોઈ વખત મારા ખાતામાં પૈસા ના પણ હોય ત્યારે તે પૈસા ન અમ અ પૈસાથી બેંકમાં કો ચાર્જિસ લાગતા નથી અને ઝીરો રૂપિયા હોય તો બી ખાતું બંધ નથી થતું એનો મને ઘણો બધો લાભ થાય છે બીજું એવું એક મેં નવું ખાતું સેવિંગ ખાતું ખોલાવ્યું છે. જેમાં આપણે પૈસા નાખીએ તો એવું વધારે ઇન્ટરેસ્ટ રેટ પર પૈસા મળે જે જેથી આપણને સારી એવી ઇન્ કમ થયા કરે અને આપણને પૈસા મંતર રહે તે આપણે આ ભવિષ્યમાં કામ આવે અને તેનો ઉપયોગ આપણે સારી રીતે કોઈ ઈમરજન્સી કેસમાં અથવા કોઈ આપણી નવી વસ્તુ ખરીદવાવામાં થઈ શકે આ બધી બાબત માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારે વાતચીત કરવા મને ખૂબ જ આનંદ થયો શુક્રિયા બાય.
હા ચાલો મળીએે બાય.